હ
હ
હલો હલો હલો હલો
હલો
અવાજ આવે છે
હા આવે છે હલો
શું કરો છો
કઈ નથી તમે બોલો તમે શું કરો છો કેમ છો
બસ મજામાં સુતા નથી હજુ સુધી
ના ના
કેટલા વાગે સુુંવો રોજજ ઓ બાપરેઆટલી રાતના કોણ ફ્રી ટાઈમ
હું ઓલા
વરસાદ આવ્યો કે નહી તમારા ત્યાં
ના નથીકી આવ ગ
હમ આ વખતે તો કે છે કે આખો જૂન મહિનો વરસાદ નથી
હા આજે આજે તો બરાબ બહ પાતળ છે વરસાદ નથી
અરે વાદળ તો બધે જ છે પણ અમારા અહિયાં તો કેવું છે વાદળ પણ નથી હમણાં જો જઈને એવી તો બધા આમ સ્ટાર દેખાય છે એટલે કેવાય ને આમ સ્ટાર દેખાય તો વરસાદ વસાદ નહી આવે અમારા આ પછી આજે પછી મૂન એટલો ફાઈન દેખાતો હતો અમારા હં નજદીક જ બીચ છે ત્યાં ગયા હતા હમણાં
હમ
એટલે એકદમ નજદીક જે છે ને ઓલો તૂટતો તારો જયો
હા
અરે બઉ વા એટલે મિલી સેકન્ડ માટે દેખાયો હો મારા હસબેન્ડ ને કહ કે જોુ હબ
હમ
અરે બહ ફાઈન એટમોસફિયર હમણાં થયું એટલું મજા એ ને બીચ પર બેસવાની
હમ ના ચટ આગે
હ અને પવન પણ બહ ફઇન રીતે હતો બીચ પર તો મજા આવી
હમ હમ સારું
બોલો બી
બોલો ભીઠયો ખા જમવામાં શું બનાવે છે
આજે હાંડવો હતો અમારા અહં
અચ્છા
તમારાા
તમારે ત્યાં કઈ ટાઈપ નો હેન્ડબપ બને છે કઢાઈ વાળું કે સ્ટીમ વાળું
નહી અમારા અહિયાં ક્રિસ્પી જ બને કડાાઈ વાળું એસ ફાઈન એમાં પણ ઓઈલ ને બધું બઉ ફાઈન માત્રામાં નાખીએ બો વધારે ક્વોન્ટિટી માં ઓઇલ નાખે આમાં અહીંયા એટલે કે હેલ્ધી ની કેવાય એમ જેમ કે ને બધા લોકો. કે હાંડવો એકદમ હેલ ભી હોય. હા હું હેલ્ધી વર્ઝન બનાવું હું એમાં બો બધા વેજીિટેબલ્સ નાખું. આજે પણ મેં પછી પાલક ના ખી તી ગાજર નાયખી. તે દૂધીના એ કે સ્વીટ. કોણ? બધું જ હું નાખું હ પણ પછી છે ને મારા ઘર વાળાઓને હાંડવો એકદમ સોફ્ટ જોઈએ અને આમ પ્લેટમાં લઈએ ને તો પ્લેટમાં ઓઈલ દેખાવો જોઈએ તો જ ખાય. એટલે એટલું બધું ઓઇલ નાખવું પડે એટલે કઈ તમે જેટલા વેજીિટેબલ્સ નાખો એટલી તમે પછી કોલોસ્ટ્રોલ હાઈ થાય તમારા ઓઇલના.
હા હા.
એટલે એવું જ છે ભઈ. ને બધાને ચાલે એક તો તાપ એટલો છે ગરમી એટલી છે એટલે લેડીઝ લોકોને એવું જ હોય ને કે કિચનમાં એક જ ડીશ બનાવીએ કે બધાને થઈ જાય.
હા
હ તમારે તા શું બનાવ્યું તું આજે
હાજાર અપડા પેટી.
ઓ વાવ. લેંધી નઈ લાયગી તમને
ના ના
કોણ બનાવે તમારા ત્યાં આ બધું?
ના મારી મમીયો તો
એટલા માટે તમને લેંધી ની લાગે જયારે પોતાને બનાવવાનું આવશે ને તો તમને
હમ મારી કુકિંગ સ્કીિલ એટલી સારી નથી.
સારી નથી કે કરવી નથી.
સારી જ નથી
અજ અચ્છા એટલે તમારી મમ્મી તો રોજ સવારે ઉઠીને માથું ફોડતી હશે કે આવી છોકરી મયડી છે.
હા તો રોજનું જ
હમ.
તું બોલા કઈ નહી ગરમીમાં તો ાંડા થઈ ગયા છે હવે વરસાદ જ નથી એટલે તો શું કેવાનું
હમ
તમારે ત્યાં કેરી આવે છે હજી પણ
આવે છે પણ સારી નથીતી હ
અમારા અહં તો કેરી મળવાની જ બંધ થઇ ગઈ
અરે આ હરે મતલબ
હા બોલો તમારા ત્યાં સુું
અ કે કેરી આવે ને પ મારા સાડી સર હવે પતા કેડા નીકળ્યા એથી
બાપરે એજ તો અમારે અહીંયા તો મળવાની અમારા અહં છે ને અમે લોકો ડાયરેક્ટ ફાર્મ પરથી લાવીએ વાડી માંથી તો હવે તો બધી વાડી વાળા એટલે બહુ બધી વાડીઓ છે મારા ઘરના આજુબાજુ જ્યાંથી અમે લોકો લાવીએ ફાર્મ પરથી ડાયરેક્ટ ઓર્ગેનિક કેરી
હા
બધા લોકોને અમે લોકોએ ફોન કર્યું કારણ કે આ વખતે શું વરસાદ આવ્યો નથી તો લોકોને હજી કેરી આવી છે ગરમીમાં તો બ બધાને ફોન કર્યું બધાએ ના પાડી કે ભાઈ કેરી તો ખતમ થઈ ગઈ છે હવે નથી આવવાની તો તમે પ્લીઝ ફોન નહી કરો બધા એ અમને ના પાડી દીધી કે છે જ નહી કેરી તો પણ ખબર નહ માર્કેટમાં ક્યાંથી આવે છે
હમ તમામારે ં તો છે
અચ્છા
હા
બાકી તમારા ત્યાં હમણાં પણ ઓલું ગેસ નું પ્રોબ્લમ છે હોટેલમાં
ના ના હમણાં નથી
હ સારું કારણ કે વચ્ચે તો મેં બહુ સાંભળ્યું હતું કે હોટલ માં અડધી વેરાયટી આપતા નથી ી
હવે તો લડાઈ પણ થઈ ગઈ ને
હમ હા હવે તો ઓફિશિયલ સ્ટેટમેન્ટ આવી ગયું છે ને કે બોલ ઇઝ ઓવર કરી
હમ તમણા કઈ પ્રોબ્લેમ નથી
હમ મોદી સરકાર પણ ફરિયા જ કરે છે તો વોર છે ક્યાં
હમ મોટી ત્યારે દેશમાં આવે ને તો ત્યારે જ વોર થાય મોટી દેશમાં ભાર થાય તો વોર પાં થઈ જાય
તો એને દેશના ભાર રાખો અહંયા આવીને એમ પણ ક કર તો નથી.
હા.
રોડ શો કરે, તો એના અંદર કરોડો રૂપિયા પોતે ઉડાવે ને, આપણને કે કે, પેટ્રોલો ઓછું વાપરો. ફોરેન ટ્રીપ ઓછી મારો, પોતે કેટલું કરે છે? હ કે, આપણને ના પાડે.
હમ, પતા તેને પેસા જ આપે ને.
હમ, હમ. પણ જે પણ છે, મોદી સરકાર આવવાથી ઈન્ડિયાની વેલ્યુ તો વૈધી છે.
હા.
એટલે આઉટ ઓફ ઈન્ડિયા, બધા ફોરેન કન્ટ્રીમાં હવે આ જી-સેવન સુમિત, જી-સેવનમાં પણ ઈન્ડિયા આવી ગયો, એટલે મોદી સરકારના કઈ બેનિફિટ તો છે.
હા, છે.
બોલો, બીજું.
અને નાની છોકરી શું કરે છે?
અરે, એના મમ્મી પાસે ગઈ નાહવા, હવે સુઈ જશે. અરે, બહુ તોફાન કરે, એટલા પડ્યા. નાના બાળકોને સંભાળવું એટલે તો. માથા નો દુખાવો છે. એ છે ને, ચાલે જ નહીં. દોડ્યા જ કરે. આખો દિવસ ઘરમાં દોડ્યા જ. કરે. પછી પડે એટલે રડવાનું પછીને, એટલે કેય ને, આપણે કોઈ કામ પ્રોપર હાથમાં નથી લઈ શકતો. ઘરમાં એક પણ નાનું બાળક હોય ને, અમારા ઘરમાં પાંચ એડલ્ટ છે. અમે લોકો પાંચ મોટા માણસ. અનોલી એક જ ઝીણકુ છે, તો પણ આખા ઘર ને નચાવે.
હા, લોકો કોણ નાના છોકરાઓને સુપરપાવર હોય.
વાત છે, એ જમવા બેસે એટલે બધાને તાળી પાડવાની, તો એક એક બાઈટ લે કેટલું કેટલી તાળી પડવાની, મને!
હમ.
પછી એના એક મામા અનેન માસી છે, બોમ્બે રે છે. એ લોકો ને વિડીયો કોલ કરું. ત્યારે જમે. હવે તો મે એ હેબિટ. થોડી ઓછી કરાવી, કારણ કે દિવસમાં કેટલી વાર મને ફોન કરવાનો!
હા, બરાબર.
એ હેબિટ પણ ઓછી કરાઈ ગઈ. પણ બઉ હેરાન બહુ મસ્તી
હમ હોલી મોટી થઈ જાય ને તમે લોકો મતલબ આ મુમેન્ટ મિસ કરે
એ તો છે આ બધા મુમેન્ટ તો એન્જોય કરવાના જ હોય છે હમણાં હમણાં પણ આવે આજે પણ વાત કરીને છ મહિના પહેલાનું બધું યાદ આવે કે કેવી હતી ને આપડો બચ્ચો કેવો હતો ત્યારે ઘૂટન ચાલતો હતો ત્યારે કાઈ બોલતા નહી આવડ તો તું
હમ્
કેવું હત ને કેટલી જલ્દી જલ્દી મોટું થઈ ગયું છે બચ્ચો આપડો એટલે બઉ મિસ્ કર આજે પણ દિવસમાં પાંછ છ વાર તો એના જૂના ફોટો, વિડીયો બધું જોઈએ અમે લોકો.
હમ્મ, ચ્છા.
પણ બાળકો તો જોઈએ ભાઈ. ઘરમાં બાળક હોય એટલે તો બધાને કે ને હેપી જ રાખે બધા બિઝી રે બધાને એ બધું ગમે
હમ્મ, હમ્મ.
અને આજકાલના બચ્ચાઓ પણ બહુ સ્માર્ટ. અ મારી આટલી નાની છે બે વરષ પણ નથી આખું મોબાઈલ ઓપરેટ કરતા આવડે. બધાના નામ આવડે ને રોડ પર ચાલતા કોઈ રિલેટિવ દેખાય છે કે એને નામથી બોલાવે.
હ હ હ
હા એને કઈ ફોય ને કાકા ને કાકી એવું નઈ બોલે બધાના નામથી જ બોલાવે કેટલું ખીજાવાનું એ પણ નાનું બચ્ચું છે. આ બો નાદાન છે એને કેટલું આપડે કહીએ.
હમ્મ.
તમારે ત્યાં કોઈ છે નાનું બચ્ચો?
ના ના.
ઓ લકી છો તમે લોકો.
અમારા ઘરે છોકરા નથી બધા અડલ્ટ છે. એડલ્ટ પન કમ નથી. ઓછા નથી. બવ પરેશાન કરે છે મને.
એ તો એક ઉંમર પછી એડલ્ટ પણ નાના બચ્ચાઓ જ થઈ જાય.
હમ્મ. તોરે છે. હમ્મ, બોલો.
ચલો પછી વાત કરીએ આપડે, હને?
હા.
હું ફોન કરું તમને.
ઠીક છે.